હાલો
કેમ છો મજામાં?
એકદમ મજામાં તમે કેમ છો?
બસ એકદમ મજામાં, શું નાસ્તો કરી લીધો સવારનો
હા બિલકુલ તમે કરી લીધો?
હો એકદમ તો આપડે આજે વાત કરીએ કે કસરત અને આરોગ્ય.
હા આ વિષ દરેક ઉંમરના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હા અને કસરત એટલે શરીરને સક્રિય રહેવા માટે કરવામાં આવતી શારીરિક પ્રવૃતિ
હા આરોગ્ય એટલે શરીર મન અને જીવનની સારી શ સ્થિતી આ માટે કરવામાં આવે
હા અને સારા આરોગ્ય માટે રોજ કસરત કરવી જરૂરી માનવામાં આવે છે.
હા કસરતથી શરીર મજબૂત બને છે અને ઊર્જા વધે છે.
હા અને ઘણા લોકો માને છે કે કસરત ફ ક્ત યુવાનો માટે હોય છે.
હા પણ આ વાત સાચી નથી નાના બાળકો થી લઈને વૃદ્ધો સુધી. બધા કસરત કરી શકે છે.
હા પણ ઉંમર પ્રમાણે કસરતનો પ્રકાર અલગ હોય છે.
હા હલવાય હલવી ચાલવું અને પણ એક સારી કસરત ગણાય છે.
હા અને રોજ સવારે ચાલવા જવાથી શરીર ને ઘણો લાભ મળે છે.
હા સવારની તાજી હવામાં પણ આરોગ્ય માટે સારી હોય છે.
હા અને કસરતથી શરીરને શરીરના સ્નાયુઓને મજબૂત બને છે.
હા હાડકા પણ વધુ મજબૂત બને છે.
હા અને કસરત થી શરીર ને ચાલવાની શક્તિ સારી રહે છે.
શરીરમાં ઝાડા પણ ઓછું થઈ જાય છે.
હા અને આજકાલ ઘણા લોકો દિવસભર બેસીને કામ કરે છે.
હા એટલે શરીરને હલનચલનની જરૂર વધી ગઈ છે.
બિલકુલ લાંબા સમય સુધી બેસી રહેવું એ સારા આરોગ્ય માટે યોગ્ય નથી.
હા થોડી વાર પછી ઊભા થઈને ચાલવું જોઈએ આપણે.
હમ અને કસરત થી લોહીનો પ્રવેશ પણ સારો બને છે.
હ હૃદય પણ સારી રીતે કામ કરે છે.
હમ અને ફેફસા પણ વધુ સારી રીતે કામ કરે છે.
હા શ્વાસ લેવામાં પણ રાહત મળે છે.
હા અને કસરત થી શરીર માં તાજગી નો અનુભવ થાય છે.
દિવસભર કામ કરવાની તક મળે છે.
બિલકુલ ને કસરત થી ઊંઘ પણ સારી આવે છે.
હા પૂરી ઊંઘ પણ આરોગ્ય માટે ખૂબ જરૂરી છે.
બિલકુલ કસરત સાથે સંતુલિત ખોરાક પણ જરૂરી છે.
હા બંને વસ્તુ એકબીજા સાથે જોડાયેલી છે.
હા અને ફક્ત કસરત કરવાથી બધું પૂરું થતું નથી.
હા સારો ખોરાક અને પૂરતી ઊંઘ પણ એટલી જ જરૂરી છે આપણી માટે
હા અને પાણી પૂરતું પીવું પણ આરોગ્ય માટે મહત્વપૂર્ણ છે.
કસરત કરતાં પહેલા અને પછી પાણી પીવું જોઈએ.
હા અને ઘણા લોકોને દોડવું પણ ગમે છે.
ઘણા લોકોને સાયકલ ચલાવી ગમે છે.
બિલકુલ ને કોઈ લોકો યોગ પણ કરે છે.
કોઈ લોકો સૂર્ય નમસ્કાર પણ કરે છે.
હા અને આ બધી કસરતો શરીર માટે સારી છે.
પણ શરીરની શક્તિ પ્રમાણે કસરત કરવી જોઈએ આપણે
હમ બિલકુલ અને વધુ કસરત પણ નુકસાન કારી શકે છે.
હા એટલે સંતુલન રાખવું ખુબ જ જરૂરી છે.
હા અને કસરત કરતા પેલા શરીર ને તૈયાર કરવું જોઈએ.
હા અને પછી ધીમે ધીમે કસરત શરૂ કરવી જોઈએ આપણે.
હા અને કસરત પછી પણ શરીરને આરામ આપવો જોઈએ.
આરામ વગર શરીર થાકી શકે છે.
બિલકુલ ને બાળકો માટે રમત પણ સારી કસરત છે.
દોડવું, કૂદવું અને રમવું રમવું. થી સારી તંદુરસ્તી મળે છે.
બિલકુલ ને પણ શારીરિક એકદમ શી શિક્ષણ નું મહત્વ છે.
તે બાળકોમાં સારી ટેવું વિશે વિસાવે છે.
બિલકુલ ને કસરત થી મન પણ શાંત રહે છે.
હા બિલકુલ ચિંતા અને તા તણાવ ઓછા થઈ જાય છે.
હા અને એમાં પણ હસવું પણ એક સારી પ્રવૃત્તિ છે.
હા આનંદથી જીવવું પણ આરોગ્યનો એક ભાગ છે.
બિલકુલ ને કુદરતની વચ્ચે ચાલવું પણ એકદમ લાભદાયક છે.
તાજી હવા અને સૂર્યપ્રકાશ શરીર માટે સારા છે.
બિલકુલ કસરત રોજ કરવા કરવાની ટેવ પાડવી જોઈએ.
નિયમિત કસરત થઈ સારા પરિણામ મળે છે.
બિલકુલ હે હે એક દિવસ કરીને પછી છોડી દેવું એ યોગ્ય નથી.
નિયમ અને શિસ્ત બં બંને જરૂરી હોય છે હમા
બિલકુલ ને કસરતથી શરીર નુ સંતુલન પણ સારું રહે છે.
હા શરીર વધુ ચપ્પલ બને છે.
બિલકુલ કસરત થી રોજિંગુ જીવન પણ સરળ બને છે.
શરીર તંદુરસ્ત હોય તો ઘણા કામ સરળતાથી થઈ જાય છે.
બિલકુલ ને આરોગ્ય જીવનની સૌથી મોટી સંપત્તિ ગણાય છે.
તંદુરસ્ત શરીર સાથે જીવન વધુ સુખમય બની શકે છે.
બિલકુલ, ને કસરતથી આરોગ્ય એકબીજા સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલ છે.
આ બંનેનું મહત્વ સમજનું સમજવું દરેક વ્યક્તિ માટે જરૂરી છે.
એદમ સાચી વાત તો હવે આપડે કસરત અને આરોગ્ય વિશે વધુ માહિતી મેળવે, ચાલો.
હા, આ વિષય ઘણો વિશળ છે અને ઘણી વાતો. સમજાવે છે.
બિલકુલને તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન નો વાસ હોય છે.
એટલે શરીર અને મન બંનેની સંભાળ રાખવી જોઈએ.
બિલકુલ ને સવારે વેહલા ઉઠવાની ટેવ પણ આરોગ્યમાં મદદ કરે છે.
સી સવારની શાંત હવા શરીરને તાજગી આપે છે.
હા અને કસરત માં ઉતાવળ કરવી યોગ્ય નથી.
ધીમે ધીમે શરીરને ટેવ પાડવી જોઈએ.
બિલકુલને દરરોજ થોડી કસરત પણ ઘણી ઉપયોગી બની શકે છે.
હા, બિલકુલ નિયમિતતા સૌથી મોટી વાત છે.
હમ્મ, કેટલાક લોકો ફક્ત અહ રવિવાર કસરત કરે છે.
પણ રોજ થોડો સમય આપવોજ વધુ સારો ગણાય છે.
બિલકુલ ને શરીરને હલન ચલન ગમતું હોય છે.
લાંબા સમય સુધી એક જગ્યાએ બેસવુ જ યોગ્ય હોય, નથી હોતું.
બિલકુલ ને કસરતથી શરીરમાં સ્ફૂર્તિ રહે છે.
કામ કરવાની ગતિ પણ સારી રહે છે.
બિલકુલ બિલકુલ અને ઘરના કામ પણ સાર એકદમ શારીરક પ્રવૃતિનો એક ભાગ બની શકે.
સાફ સફાઈ ભાગ કામ અને ચાલવું પણ શરીર ને સક્રિય રાખે છે.
બિલકુલ ને સિદ્ધિનો ઉપયોગ કરવો પણ એક સારી ટેવ છે.
નાની નાની ટેવોથી મોટો ફેર પડી શકે છે.
બિલકુલ ને બાળકો માટે બહાર રમવું ખુબજ જરૂરી છે.
ખુલ્લી જગ્યામાં રમવાથી શરીરનો વિકાસ સારો થાય છે.
બિલકુલ ને વૃદ્ધો માટે હલવી કસરત પણ હોય છે.
હા, તેમાં શરીર પ્રમાણે પ્ર પ્રવૃત્તિ પસંદ કરવી જોઈએ.
બિલકુલને કસરત કરતા સમયનો યોગ્ય કપડા પહેરવા જોઈએ.
આરામદાયક પગારખા પણ મહત્વપૂર્ણ હોય છે.
એકદમ સાચી વાત ને કસરત કરતા પહેલા. ભારે જમવું યોગ્ય નથી.
અને કસરત પછી યોગ્ય સમયે ભોજન લેવું જોઈએ.
હા અને શરીરની સફાઈ પણ આરોગ્ય સાથે જોડાયેલ છે.
હા, રોજ સાસ કરવું સ્નાન કરવું સ્વચ્છતા રાખવી જોઈએ.
હમ ને શરીર ને સફાઈ પણ આરોગ્ય સાથે જોડાયેલ છે.
સ્વચ્છ આસપાસનું વાતાવરન પન એટલું જ જરૂરી છે.
હા અને સ્વચ્છ કપડાં પેરવાથી પણ આરોગ્ય સાચું રહે છે.
હા બિલકુલ. ખુલ્લી હવાના શ્વાસ લેવાથી રાહત મલે છે આપણાને.
એકદમ સાચી વાત તો આ વાત કરીને ખુબ જ આનંદ આયો.
મને પન ખૂબ આનંદ આયો.
ચાલો આપડે મળીએ નવા વિષય સાથે જય મહારાજ.
હા બિલકુલ જય મહારાજ.